હેલો. હેલો. હલો. હેલો બોલો ના. કેમ અવાજ નથી આવતો.
હવે આવ્યું.
બોલો બોલો શું કરો.
આ જો આરામ કરતા હતા.
બરોબર.
શું તમારા તબિયત પાણી સારા?
બસ જો બધું એ સારું તને ક તમારા તબિયત પાણી કેવા સારા.
મારા સારા છે.
બરોબર ઘરમાં શું કરે?
બધા આરામમાં છે અત્યારે.
બરોબર.
મારે શું કરે છે મને.
મારાં ઘરના તો જોવ અડધા જણા અમારે ગયા છે ફરવા અને અડધા જણા એની કામમાં છે ને અમુક જણા બેનુંને નાનકડી એવી રમવા ગય્યું છે ને હું બસ બેઠી મારા કામ પતાવીને એટલે શું થોડો આરામ થઈ જાય ને બપોર વચાર આપ પણને એમ.
હા.
એ તો થા હા બહુ જ જરૂરી. બીમારી માટે તો મારે તો હાલે નહી મને માથા દુખવવાનું બહુ હોય એટલે નો હાલે મારે જરીકે.
માથાનીને દવા બવા લ્યો છો?
નહી હો એવી આપણેે દવા લેવાની જ નહી એ દવા બહુ હાનિકારક કહેવાય માથાની દવા.
નથી લેતા ને?
નહી નહી લેતી જ નથી હું.
ના.
શું કયો છો?
માથાની દવા ન લેવાય એમ.
હા માથાની દવા નથી જ લેતા અમે.
હા. આદત પડી જાય.
હા ઈ જને પછી આપડે કેમ દવા લીધા વગર આપણું માથું જ ન બંધ થાય દુખવાનું તો પછી એ તો બહુ આમ હેરાન કરે આપણને એટલે.
હ
હા, હમણાં તો ગલીમાં આજે પ્રોગ્રામ હતો, અમે ગયાતા હમણાં, બપોરે તો ખાલી મળવાનુંને એવું બધું ડિસ્કસ કર્યું અને આજે રાતે છે પ્રોગ્રામ તો જવાનું છે ત્યાં ભજીયાનું.
અમારે શેરી માંય પહેલાં બહુ જ પ્રોગ્રામ થતા
હા!
આ બાજુવાળા બેન છે ને પટ કરવાની બહુ ટેવ હતી.
બરોબર!
સાથે બધે શેરીમાં આમ વિખાઈ ગયું બધું, એમ.
બરોબર! તો કોઈ એને કઈ કીધું નહી, કે તમે આમ ન કરો કે કઈ.
ના, પછી કોણ કેય એમને?
તો જરીક સમજાવાય એમ. પડોશ પડોશ માં શું ખોટું એવું?
પછી એને એમ કે, હું જ કંઈક છે. એવું લાગતું હોય ને મનમાં.
બહુ સારો હોય. એટલે નથી વાંધો આવે એમ અમારે બધા અહીયા કેમ હળી મળીને રહેતા હોય. ને બધા એકબીજાને પૂછે પેલા એકબીજાને પૂછે કે, શું શું કરવું છે? શું શું ખાવું છે? બધા એના મંતવ્ય લીએ. પહેલાં અને પછી ડિસ્કસ કરે કે, શું બનશે રાતે? આમ તેમ ને પછી રાતે બધા ભેગા મળીને બનાવેઈ ખરા. અને જઈ અમારા મદદ બધા બહુ કરે. એમ અને નાના હોય ને છોકરા અને છોકરીઓને એવી રીતે. છોકરીઓ હોય તે સા જેને એવું સુધારવા લાગે ને છોકરા હોય તો ઘટતું કઈક હોય તો એ ગામ માંથી લેવા જાયને.
હા! અમારે પહેલાં અહીંયા એવું જ હતું.
બરોબર!
હા પણ, એક બે શેરીમાં પાડોશ માં એવા આવી ગયા ને.
હા!
હિસાબે એમ બધા પ્રોગ્રામ, બધું એમ બદલી જ ગયું!
તો પણ, એવું ન કરાય તો એ લોકોને કેહેવાય. એને કે અમે અમારી રીતે કરશું. તો આપડે આપડી રીતે કરવા મનડ્ય પ્રોગ્રામ, બીજું શું?
પછી એમાં મનભેદ થઇ જાય, પછી મતભેદ થઈ જાય.
તો એઈ એમાંય મતભેદ. બોલો
કામ બોલે.
હા!
એમાં નો મજા આવે ને.
હું હાઈ એ છે.
અમારા શેરીમાં પેલા દસ દિવસ થાય, આઠ દિવસ થાય. એટલે પ્રગ્રામ થાતા જ.
બરોબર હમણાં તો કેટલા દી થી અમારે પ્રોગ્રામ નથી થયા. આ તો આઈજે જ ગોઈઠવું. વળી કે કેટલા દીથી ત્યાં નથી થયા. તો આજ કરી નાખી હાલો
મારે હમણાં બંધ થઈ ગયો છે. જો ચાર પાંચ દિવસ પહેલાં સત્સંગ કરતા હતા. તોય વચમાં વચમાં બોલતા હતા. આમ ધૂન નો બોલાય. આમ ધૂન નો બોલાય. નઈ કાપી નાખે આપડે બોલ કાપી નાખે.
બરોબર.
હા તે અપને પછી નો મજા આવે.
હમ્મ
એના કરતા એમ થાય કે ઘર મેળ બધું કરી લેવું
હે.
એમ થાય કે ઘર મેળે બધું કરી લેવાય છે પ્રગ્રામ કરવું હોય.
હા.
ગમે ત્યાં જવું હોય. નકર તો શેરી માં બધા. બધા હળીમીને ગાડી બંધાવતા અને બધે જાતા ફરવા માટે જાતા પ્રગ્રામ હાલતા થાતો
હા.
હા બધું વિીખાઈ ગયું છે હમણાં તો.
હમ કઈ વાંધો નહી થઇ જાહે.
તમારે શું છે આજે પ્રોગ્રામ?
કઈ નહી.
ઠેક. શેરીમાં સેનો પ્રોગ્રામ ભજીયાનો?
હા.
હમ કોણ બનાવાનું છે.
બધા મળીને જ
બધા મળી ને જ
હા.
એ સારો સંંભું હોય તો.
હે શું કયો?
સંપ હોય તો સારું એમ.
સાંભો એટલે?
બધા હળી મળળી ને બનાવે ને.
અચ્છા હા હા.
હ
હા હા.
હા. એક આમ મયરાતું હોય એક આમ મય રાતું હોય એમાં ન મજા આવે.
હમ બરોબર હે.
બધાયના મત એક હોય ને.
હ.
પ્રગ્રામ કરવાની મજા આવે.
હમ.
અમારે તો બધું હાવ શેરીમાં વિખાઈ ગયું છે.
બરોબર.
હ છે બીજું.
કઈ નહી.
ઠીક આરામ કરો છો.
હ તમે ક.
શાંતિ જો હવે થોડીક વાર આરામ કરશું.
હા.
છે એટલે પાછા રાતની રસોઈ ને કપડા વાળસો.
બરોબર.
ત્રી કરશું. આ ટાઈમ વયયો જાય.
હા, એઈ છે.
હા, છોકરાઓને નાસ્તા ક-કરવાય તો નાસ્તો બનાવી દઈ એમ.
હા.
એમાંને એમાં ટાઈમ વયો છે.
બરોબર.
હા. હું છે બીજું?
ખા નહીં તો નાખ્યું.
અમારે શાંતિ છે જો.
હા.
ણી નો વારો છે અમારે. પર તમારે કેટલા દિવસે પાણી આવે?
અમારે તો હું હાલ તો આવતું હોય હેટલે માં તો હું હહિયા.
અમારા તો સિટીમાં એ પાંચ છ દિવસે પાણી આવે.
વાંધો નહી. હાલો તો. મને જરીક બોલાવે હ. મારે કામ કરવા જવું જો હું કરું તમને પછી.
હા, બાય.
એ હા બા.